હમ્મ.
હા મિત્ર, અવાજ આવે સે?
હા આવે છે મિત્ર.
હા તો મિત્ર આજે હું તમને અમુક ટોપિક વિશે કંઈક આપણે ચર્ચા કરી શકીએ. જો તમે ટાઈમ હોય તો? હા મિત્ર તો હું મારો આજનો ટોપિક સે કે યુવાનો ના સપના અને કારકિર્દી વિશે કંઈક માહિત આપી શકશો તમે?
હા મિત્ર ચોક્કસ આપી શકું છું. હું જેટલી મારા મતલબ મારા મગજમાં નોલેજ જેટલી છે એટલું આપ આપી શકું છું મિત્ર.
તો મિત્ર તમારી લાઈફમાં યુવાન પે યુવાન પેઢી વિશે શું કહેવા માંગશો?
હા મિત્ર હું મારા પર્સનલ રીતે કહેવા માંગો તો મતલબ એ તો છે જ કારણ કે દરેક યુવાનોના મનમાં પોતાના ભવિષ્ય કોઈને કોઈ સપનું તો હોય જ મિત્ર અનેે બનવા માંગે છે કોઈ એનજી છે કોઈ પોલીસ પોતાનો વ્યવસ સાય શરૂ કરવા માંગે, સપના જ માનસને જીવવામાં આગળ વધવાની પ્રેરણા આપે છે મિત્ર. પન કારણ કે મતલબ મારો પર્સનલ એક્સપિરિયન્સ હું એક ટીચર છું મિ મિત્ર એક મતલબ નાની અમથી સ્કૂલમાં અને હું એ એના લીધે જો માણસ હોય ને તો એ જીવનમાં કશ શું જ મિત્ર એ વાત તો સાચી છે. એ એવો સમય છે જ્યારે માનસપની દિશા નક્કી કરે છે અને કારકિર્દી બનાવવા માટે તમારી શું એ વિષય રહેાય છે?
હા મિત્રો તમે યુવા તમારી લાઈફ વિશે જણાવ્યું તે સાચી વાત છે હું તો એજ કેવા મા કે યુવા જીવન યુવા વ્યવસ્થામાં ને જીવનમાં મહત્વપૂર્ણ તો હું સમય કહી શકાય આ સમય દરમિયાન જે યુવકે પોતાના માટે ટાઈમ કાઢીને એમને મહેનત કરી હોય ને તે એમનું છપ કે ઈચ્છા જે રાખેલી હશે તે પૂર્ણ થાય એવું હું કહી શકાય. તો સમય પ્રમાણે જો સમયનો સદઉપયોગ કરીને લોકો કરે તારી રીતે થઈ શકે છે એ લોકોને તો. સફળ થયું. શું તમે કઈક એવી તમારી બી કઈક ઈચ્છા હશે ને એ કઈક રાખેલો હશે ને ટાર્ગેટ અથવા કઈક ગોલ એવો?
હા મિત્રો. હમ્મ તમારી વાત તો સાચી જ છે કારણ કે માણસ લક્ષ્ય વગર જીવી શકે મતલબ એવું જેવી તો શકે છે પરંતુ એ લક્ષ વગેરે એની દિશા નથી નક્કી કરી શકતો કારણ કે જે ભવિષ્ય છે દરેક યુવાનોના મનમાં કઈક મોટું કરવાની ઈચ્છા હોય છે અને સપનું હોય છે પરંતુ એમાં કેટલીક સમસ્યાઓ પણ આવે છે જેમાં પૈસા છે પૈસાની અછત હોય છે જેમાં ગરીબ વર્ગ ના માણસો હોય એ પૈસા નથી એટલે પૈસાના કારણે એમનું ટેલેન્ટ જે હોય એ આગળ વધી શકતું ન એમાં ઘણા બધા યુવાનો એવા છે મિત્રો. કારણ કે આપડા જેવા મિડલ ક્લાસ હોય તો આગળ સપનું જ રહી જાય છે માત્ર સપના જ ભરતા મળતી નથી પરંતુ સપ હ જે સાકાર કરવા માટે મહેનત સજજ અને સતત પ્રયત્ન જરૂરી છે મિત્રો. જે યુવાન પોતાના લક્ષ્ય માટે નિષ્ફળતા મહેનત કરે છે તે એક દિવસ સફળ થાય થાય છે તો એ વિશે તમારો શું રાય છે મિત્રો?
હા મિત્રો તમે વાત જણાવ એમ કે યુવા પેઢીમાં એ લોકો પોતાને ને કુશળતા ને એ લોક કો સરખી રીતે ઓળખી શકતા ન થી તેથી એ લોકોને યોગ્ય લાઈન પકડી ન શકે, એ લોકો એકબીજાને જોઈ શકે એમાં રસેલ તે એ લોકો પાસળ જતા રેય સે કે ફ્રેન્ડ સર્કલ આ રીતે જાય તે એ એ એ કારણે કહી શકાય કે યુવા પેઢી એકબીજાને ફોલો કરી રસે એ લોકોને પોતાની કુશળતાને સરખી રીતે ઓળખતા નથી પરંતુ બીજાના એમ કહીએ કે બીજા જે કરે એના પાસળ જતા એમ કહી શકાય, શું તમને તમે ભનતા ભનતા બીજાને જોઈને લીધું કે તમારો
હા મિત્ર.
બી કોમ
હા મિત્ર તમારી વાત તો સાચી છે, કારણ કે આજે યુવાનો માટે શિક્ષણ સે, વિજ્ઞાન છે, ટેકનોલોજી સે, રમત ગમત છે, કલા સે, કુરશી સે, વ્યવસ વસાય સે અને સરકારી સેવાઓ જેવા અનેક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની તક છે, તો સૌથી મહત્વની વાત એ છે કે વ્યક્તિ પોતાનો રસ ક્ષમતા છે અને કુશળતા અનુસાર સેત્ર પસંદ કરવું જોઈએ, કારણ કે પોતાનામાં તેટલું ટેલેન્ટ હોવું જોઈએ કે મતલબ હું કરી શકુ છું એટલું તો હોવું જ જોઈએ ઘણા યુવાનો માત્ર બીજાને જોઈને કારકિર્દી પસંદ કરે છે અને પછી એ એવી મુશ્કેલીમાં પડી જાય છે મિત્ર, કારણ કે જે આપણા મનમાં જે છે એ છોડીને બીજું કરવા જઈએ તો એવું જ થવાનું છે, એટલે આપડા જે મનનું કાર્ય સે એ રીતે પસંદ કરવું જોઈએ તો એ વિશે તમે શું કેય સો મિત્ર?
હા મિત્ર તમે વાત જણાય તેમ કે આજના યુવાનોએ પોતાના પર ખરેખર ટાઈમ આપવો જરૂરી સે, કેમકે આજના યુવાનો આવતીકાલના નેતાઓ જેમકે વૈજ્ઞાનિક, શિક્ષકો, ઉદ્યોગ કેવો કે અન્ય કર્મચારીઓ પણ બની શકે સે, તો એ લોકોએ યુવાનો એ ના સપનાઓ તે તેમને ટાઈમ આપવો જરૂરી સે, દરેક યુવાનો એને કોઈ પણ સપનું હોય કોઈ સર કારી નોકરી મેળવવા માગે અથવા કોઈક પોતાનો ધંધો ચલાવા માગે પરંતુ તેમને શિક્ષણની તો ખૂબ જ જરૂરત સે, તો તેથી તેમને ખરેખર શિક્ષણ ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ એવું મારું કહેવું સે, શું તમે શિક્ષણ તમારા ઘેરના પરિવાર જબરજસ્તી કરાવ કે શું તમે તમારી રીતે રસે એટલે કરો સો કે શું તમારી વિશે થોડું જણાવી શકશો શિક્ષણ વિશે માહિતી મને આપી શકશો?
હા મિત્ર એ વાત સાચી છે કારણ કે આપણે છોકરાઓ છીએ અને છોકરાઓની તમે મતલબ બધાને જેવા હોય છે કે ઇન્ટરેસ્ટ ના હોય શિક્ષનમાં પરંતુ ઘેરવાળા છે એ આપણને આપણા જ માટે શિક્ષનમાં મોકલે છે, આપણું જ ભવિષ્ય સુધરે એ માટે પૈસા આ પે છે, કારણ કે જો આપણે કઈક કરીશું તો આપણે પછી ઘેર પરિવારને આગળથી ચલાવવાનો સે એટલે આપણને પન કરવું જરૂરી છે મિત્ર અને બીજી વાત એ છે કે દરેક વ્યક્તિની ક્ષમતા અને રસ અલગ અલગ હોય છે મિત્ર. તેથી એક ગોલ પસંદ કરતી વખતે પોતાની શક્તિઓ અને રસને ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પોતાના પણ કોઈ ટેલેન્ટ છે એ એને આધારે આપણને જો લક્ષ નક્કી કરે તો એ ચોક્કસ રીતે સફળ થવાનો જ છે. બીજાની નકલ કરવાને બદલે પોતાનો માર્ગ પસંદ કરવો વધુ સારું કેહેવાય એવું મારું માનવું છે મિત્ર. કારણ કે જે આપણામાં છે એજ કરશું તો ચોક્કસ રીતે થવાનું શે. કે તમારું શું કેહેવું છે? શે મિત્ર.
હા મિત્ર જો આપલી કઈક ટેલેન્ટ હોય ને તો એના પર ધ્યાન આપશો તો મારું કેવું એમ થશે કે એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવી શકવાની શક્યતા વધારે છે. જો કંઈ ઇન્ટરેસ્ટ વગરના કાર્યમાં કંઈ આપણે ભાગ લે તેમાં એમ કહી શકે કે કઈક આપણને એમાં કઈક શું કેહેવાય ગુજરાતી માટે પ્રોપર શબ્દ નહી એમ પણ કહી શકે કે એમાં આપણને ઇન્ટરેસ્ટ વધારે નહી હોય તો તે ક્ય કોઈ દિવસ સફળતા નહી જાય પરંતુ એમાં આપણને હજુ વધારે કંટાળ આવવા લાગે ને મારો એમ કેહેવું શે કે આપ શિક્ષણમાં કેટલીક ટેવો પાડવી ખુબ જ જરૂરી શે. જેમ કે દૈનિક અભ્યાસની ટેવ પાડવી જોઈએ અને સકારાત્મક વિચારની રાવી એ ખુબ જ જરૂરી શે આપણે જો નેગેટિવ વિચારી ને તો કઈ પણ કાર્ય સફળ ન થાય જો આપણે પોઝિટિવ વિચારે કે આ કાર્ય હું મહેનત કરીશ તો ચોક્કસ સફળ થશે એવું મારું માનવું શે ને સમય ન કર તો મહત્વની વાત કેહેવાય કેમ કે જો આપણે સમય જ આપણે કોઈ કાર્ય કરવા જાય ને એના માટે કઈ સમય જ ના કાઢીએ અને ફળ આપણે સારું વિચારીએ તો કોઈ દિવસ એવું ફળ સારું ના મળે જો મહેનત કરેલી હોયને તો ચોક્કસ આ ને એનું ફળ તો મળવાનું શે. જો તમે કહી શકશો કે યુવાનો એ સમય આપવો જોઈએ એ લોકો ના યોગ્ય કાર્ય માટે કે નહી આપવો જોઈએ?
હા મિત્ર એ તો તમારે વાત તદ્દન સાચી છે. કેવાનો હોય સમય આપવો જોઈએ. પરંતુ સમયની સાથે સાથે જીવનમાં કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ પણ જરૂરી છે. તો હું તો એજ કહીશ કે મોટા સપના જો અને તેને પૂર્ણ કરવા માટે મહેનત કરો. યુવાનોના સપના અને મહેનત ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે મિત્ર. તો તમે શું કહી શકશો?
હા મિત્ર તમે કીધી તે સાચી વાત શે ને આ માહિતી આપવા માટે તમારો સમય કાવા માટે ખૂબ ખૂબ આભાર મિત્ર.
હા હા હા બરાબર થેન્ક યુ.